હલો
હેલો તો બોલ હવે પાછો કેમ ફોન કર્યો મારું કોડિંગ પૂરું થઈ ગયું કે ફરી પાછો કંટાન કંટાળો આવ્યો
અરે ને હું કોડિંગ તો બાજુ પર રહ્યો આવ્યો મારો રૂમ પાર્ટન કપાટ સાફ કરતો હોય તો તો અને કપાટની પાંચ લતી મારી એક પુરાની શોટ્સ મળી આવીઈ જે
પછી અહીંયા જ હતી એ જઈને મને થયું કે ચાલ તને ફોન કરો
અલે લે બે મ એનાથી શોટસ કપાટની પાછલ ખોવાયેલી હત ધ્રુવ તમારો રૂમ છે કે કચરાનો ડકો. તમે છોકરાઓ હોસ્ટેલના રૂમને સાફ કેમ નથી રાખતા. હઇજીન જેવું કઈ છે કે નહી જિંદગીમાં કદી જાડું મારો છો કે નહીં.
અરે યાર. તું તો સીધા લેકચર આપવાડે છે. અરમે છોકરા સા રાખી છે. બસ અમારો એક ઓગના ચસો હોય છે. બધું પરોય લેપટોપ ચોપડિયા કપડા ચાર્જર એટલે ગમે ત્યારેથી ગમે તે મળી જાય ઝાડું તો અમે અઠવાડિયામ. એક વાર મરી જ છે ને.
અથવા એડિયામાં એક વાર. ભાઈ એને સાફ આવીને કેહેવાય. એને ગંદગી સાથે કોમ્પ્રોમાઈઝ કર્યો કેવાય. તું વિચાર કર પેલા ગંદા કપડા ને સુૂકાા મોજા રૂમમાં પડ્યા હોય એમાં કોડિંગ કેવી રીતે થાય. હાઈજન રાખું યા સિફ દખવાડા માટે નહી તારા માઇન્ડને ફ્રેશ રાખવા માટે પણ જરૂરી છે. ગંદા રૂમમાં બસો તો વિચાર પણ ગંદાજે આવે.
હારેને હું અમે પર્સનલ હાઈજીન તો પૂરી રાખીએ છે. રોજ કોલેજ આએ ત્યારે મસ્ત પરફ્યુમ લગાવેલું હોય કપડા પર. ચકાચક હિસ્ત્રી કરેલા હોય. હવે રૂમ થોડા દિવસ સાફને થાય તો માં શું થઈ ગયો ભારતી તો અમે એકદમ ટપાટપ જે દેખાઈ જે છે ને
ધુરુવરાજ પરફ્યૂમ લગાવડું એ હાઈજીન નથી એમ તો ગંદકી છુપાવવાના રસ્તો કહેવાય સાચી હાઈજીન એટલે રોજ નાહવુ નકા કા પોઈન્ટ કરવા અને કપડા ધોવા તને ખબર છે બેડશીટ ને ઓછાના કવર જો દર અઠવાડીએ ન ધોવાય તો એમાં કેટલા બધા બેક્ટેરિયા થઈ જાય. તું ખાલી બેડશીટ કરે કરે ક્યારે ધોવે છે સાચું બોલજે
હમ બેડશીટ એ તો મહિને એક વાર ક્યારેક બે મહિને એક વાર ધોવ છું. કેમ એમાં શું થયો એ તો સફેદ લાગે છે એ હજુ સુધી
વોટ બે મહિને એકવાર ધ્રુવ તું સાચે જ ડોટી પેલો છે. બેડશીટ પર થારો ઘામ ડેડ સ્કીન સેલ્સ અને ધૂલ બધું જમા થાય તોએ સાફ ની કરો તો ચેરેબલ પિમ્પલ થઈ જાય સ્કીિન ઇન્ફેક્શન થાય ભાઈ થારી સ્કીિન બગાડશે તો પછી ડોક્ટર પાસે જવું પડશે સ્વચ્છતા રાખવામાં અલગ બસ નહી કરવાનું
અરે બાપરે બેક્ટરિયાની સ્કીિન ઇન્ફેક્શન તું તો મને ડ રાવે છે યાર હું તો વિચારતો હતો કે બેડશીટ તો ક્યારે ફાટી ની ત્યાં સુધી ધોવાની જ ન જોયે
હા હા હા તમે છોકરાની સાચે જે અજબ પ્રાણી છો. દર રવિવારે વેલા ઉઠીને પેલા રૂમ જાડું પોતા કરવા નુ કપડા ધોવાના અને બધું જાતે ગોઠવવાનું આ નક્કી કરલે
બરું ચાર રૂમની વાત સાચી કાલે જો બેડશીટ ધોવા નાખી દે પણ ફૂડ હાઈજીન નું શું તું મને કેતી હતી ની કે કાલે લારે પતી સેન્ડવીચ કેમ ખાધી પણ યાર લારી વાળાના ફૂડમાં જે ટેસ્ટ હોય છે એ તારી ફાઈ સ્ટાર હોટલમાં મા પણ નથી હોતો એ બટરને મસાનો જો રીતે નાખે છે આ હા હા હા
જો એ ટેસ્ટ હોય છે કારણ કે એમાં ધૂળ માખીનો અને ગંદા આટાનો મસાનો હોય છે. તું ક્યારેય નોટિસ કર્યું છે. એ લારી વાળા ભાઈ જે હાથ હતી કચરો સાફ કરે એ જે હાથથી તને સેન્ડવિચ બનવાની આપે એ કોઈ દિવસ સેનિટાઈઝર યુઝ કરે છે.
હમ છે તો સાચું એ ભાઈ જે હાથે તો પૈસા પણ લે છે. છે અને એ જે હાથા બાટકા પણ મરસોસ કરે છે પણ યાર અમે તો હોસ્ટેલ વાલા અમારું ઇમ્યુનિટી સિસ્ટમ એકદમ સ્ટ્રોંગ હોય અમારું પેટ ગમે તે પચવી નાખે
હમ એ બ્રહ્માં રહીશ નઈ ગઈ વખતે મેસ બંધ હતી ત્યારે હમારા એક ફ્રેન્ડ અ પહેલી વાત ની ગલીમાં પાણીપુરી ખાધી હતી પછી બે દિવસ હોસ્પિટલમાં એડમિટ હતો ફૂડ પોઈઝનિંગ થાય ત્યારે ખબર પડે પાની ગંદુ તો ટાઈફાઈડ કે કાવિલ થઈ શકે છે સાથે છેડાણા કરાય
હ હ વાત સાચી ગઈ વખતે મને પણ બારણું ખાધા પછી પ પેટ દુઃખદ હતો પણ હું સમજો કે કોડિંગનારે લીધે હશે હવે સમજાયું કે એ પેલી ગંદી ચ ચટણી નો કમાલ એેતો
દેખાડું ને એટલે જે કહું છું ખાવા પીવાવામાં અને પોતાની આજુબાજુ સ્વચ્છતા રાખવી બજે જરૂરી છે પ્રિવેશન ઇ બેટર ડેન ધેન્યોર તું જો હાથ ધોયા વગર જેમ તેમ ખાઈ લે તો બવાા જમ પેટમાં જાય
અચ્છા એક વાત બોલ હજે કોરોના આવ્યો હતો ત્યારે બધા કેટલા હાઈજીન રાખતા હતા સેનેટાઈઝર માસ્ક વારંવાર હાથ ધોવા હવે બધા ભૂલી ગયા છે હવે કોઈ એટલું ધ્યાન નથી રાખતું
એ જે તો મોટું પ્રોબ્લેમ છે માણસ મુશ્કેલ ઉકેલી આવે ત્યારે જ જાગે છે પણ સાચી હાઈજીન અને લાઈફ સ્ટાઈલ હોવી જોઈએ કોઈ ડર નહીં રોજ સવારે ઉઠીને બ્રશ કરવું નખ સાફ રાખવા બારથી આવીને હાથ પગ ધોવા આવે તે. બેસિક વાતો તો છે જે આપણે બાલ મંદિરમાં શીખતા હતા. હવે પોટાના એન્જિનિયર કેવાડીએ છીએ. પણ આ બેસિક વાત તો ભૂલ જા ભૂલી ગયા છીએ.
હ બાલ મંદિરને યાદ આપ પાવી દીધું છે. ત્યાં પેલી મેડમ રોજ નખ ચેક કરતી હતી અને જેના નખ મોટા હોય એને સ્કેલ મારતી હતી.
હા તો. હવે હું થારી મેડમ બનીને થારા નખ ચેક કરીશ. કાલે કોલેજ આવે ત્યારે નક્કા પોઈન્ટ કરેલા હોવા જોઈએ સમજે ધુવ રાજ.
હા માનલી ભાઈ. તારી આ હાઈજીન વાળલી બસ સાભળીને મને હવે મારા રૂમ હુ જોવામાં જ બીક લાગે છે. આયા કચરા નો ડબો પંગ ભરાયેલો છે અને ક ડાનો તો આખો પહાડ બન્યો છે.
હમ્મ, તો હવે ફોન મુૂકવાનો ટાઈમ થયો ગયો છે. ચાલ ફોન મૂક. અને તારા રૂમ પાર્ટનર ને ઉઠવું બને જણ મળીને આખ્યા રૂમ નો મહા અભ્યાન શરૂ કરો. કપાટ ગોઠવ, પેલી બે મહિને જૂની બેડશીટ ધોવા નાખ. અને રૂમમાં ફિનાઇલ શું પોતું માર.
હા મેડમ. જો હું સાફ સફાઈ અદરો મારીને ગયો તો સંજના શે ઠ જરૂર આવીશ. અને ત્યારે તું ચેક કરજે કે મારા માંથી પરફ્યુમની સુગંધ આવે છે. કેસી સ્વચ્છતાની.
હા નક્કી હું તારું લાઈવ હાયજીન અ ડી કહીશ ચાલ આલસ મુક અને કામ લાગ બેસ્ટ ઓફ લક ભાઈ સફાઈ માટે.
થેન્ક ચાલ મને આ ધક્કે ચડાવવા માટે. ચલ બાઈ સાંજે મલીએ. અરે ઉભી રે ને હું ફોન મુકતી નહી મને હજુ એક વાત યાદ આઈ. તું પર્સનલ હાઈજીની રૂમની સફાઈની મોટી મોટી વાતા કરી છે. પણ આ દેશની પબ્લિક હાઈજીન નો શું? આપણે ગમે તેટલી રૂમ સાફ રાખીએ. પણ બહાર નીકલીએ ત્યારે બધે કચરો નો કચરો દેખાય છે. એ જોઈને તો તને સફાઈ કરવાનું મૂળ ન ન ઉડી જાય.
અ ધ્રુવ આ વાત તો એકદમ સાચી કહી પણ તું વિચાર કર આ પબ્લિક પ્લેસ ધ ગંદી કોણ કરે છે. આપણે જેને લોક પોતાનું ઘર ચકાચક રાખશે પણ રસ્તા પર કે પાક પાર્કમાં જઈને વેપર્સના પાકીટને પ્લાસ્ટિક ના બોટ ટલસ ગમે ત્યાં ફેકી દઈશ એમને એમ. કે આ રાસ્તો તો કોઈ બીજાના બાપનો છે.
હમ્મ. ચલ બાય સાંજે મલીએ.
હા બાય ધ્રુવ ટેક કેર